કેમ છો?
બસ મજામાં કેમ છો તમે?
હા હું પણ મજા માં ઘરે બધા મજામાં
હા બધા મજામાં શું કરો પતિ ગેરસોઈ
હા પતિભાઈ રસોઈ અને બસ હવે મને થયું ઘણા દિવસ થયા આપ એટલે વાત નથી કરી તો આજે કોઈ ટોપિક ઉપર વાત કરીએ. તો તમને શું લાગે છે કે અત્યારે જે એક્ઝામ પદ્ધતિ છે. તે આપણા જમાના જેવી છે કે કઈ અલગ છે.
હમ્મ આપણા જમાના જેવી તો નથી. અત્યારે તો બહુ અલગ પદ્ધતિ થઇ ગઈ છે. આપણા જમાનામાં તો એવું હતું કે આપડે ટેન્થ ને ટ્વેલ્થ ની જે એક્ઝામ આપતા તેમાં આપડણે આખું જ બધું જ પોર્શન જેવું આવતું બીજું કે કઈ ઓપ્શન એટલા બધા આ લોકોના જેવી પેપર પેટર્ન પણ નહી હતી . કે આ અમુક રીતના ઓબ્જેક્ટિવ છે આટલા માર્સ નું કે આપણામાં તો બધું મોસ્ટ ઓફ ડિસ્ક્રિપ્ટિવ જ આવતું બધું પણ હવે તો જે આ લોકો ને જે આવે છે કે ભાઈ અ નીટની જે હમણાં એક્ઝામ લેવાય કે ભાઈ બે ઓપ્ બે ઓલ્ટરનેટિવ આવે કે ભાઈ આમાં તમે સ્કોર નહી કરે તો તમને નેક્સ્ટ ચાન્સ પણ મળે આપણા જમાનમા હુ, કઈ નેક્સ્ટ ચાન્સ જેવું હતું નહીિ શું કેવુ તમે
હા એકદમ વાત બરાબર અત્યારે તો મને એમ લાગે છે કે એક્ઝામ ખાલી અ કઈ સોજ બાજી જેવું થઇ ગયું છે કે એનું કઈ મહત્વ જ નથી કોઈ પણ પેપર લીક થઈ જાય છે આટલી મો મોટી મોટી એક્ઝામ ના પેપર બધી દર વર્ષે લીક થાય છે. બિચારા કેટલા છોકરાઓ એની અંદર એના શિકાર બને છે. અત્યારે તો તમે ખબર જ હશે કે દિલ્હીની અંદર કેટલું આંદોલન ચાલી રહ્યું છે કોક્રજ જનતા પાર્ટીનુંું અને કાલે તો એ લોકો એ એટલું શાંતિપૂર્વક એ લોકોનું આંદોલન હતું અને એ લોકો માંજ કરી રહેલા હતા પાર્લામેન્ટ તરફ, અને પોલીસ લોકો એ લોકો પર કેટલો બધો લાભ રીચાર્જ કર્યો છે દસમાં અગિયારમાં ના છોકરાઓ પણ લાઠીચાર્જ કર્યો છે અને જે લોકો ત્યાં શાંતિ થી બેસીને એ લોકો પ્રદર્શન કરતા હતા તો પણ એ લોકો ના પર હ પોલીસ વાળા નને પણ આર એસ એસ ના એમ કેહેવાય છે કે જે ગુંડા લોકો હતા તે લોકો જે લોકોને એટલું ખરાબ રીતે મા એરું કે છોકરીઓના પછી અમુક તો મોટા ઉંમર વાળા પણ એ લોકો એ એ લોકોને સાથ આપતા હતા તો એ લોકોને પણ વાગી ગયું છે એટલે આ કેટલી બધી ખોટી બાબત કહેવાય. કે તમે આટલા બધા છોકરાઓના ભવિષ્યથી રમી રહ્યા છો એકવીસ છોકરા એ આ નીટની એક્ઝામ નું આ ગોટાળો થયો તો એ લોકોએ સુસાઈડ કર્યું છે હવે છોકરાઓ જો એનું, તમારી પાસે જવાબ માંગતો હોય તો શું ખોટું છે આજે કેટલા છોકરાનુંું ભવિષ્ય એ લોકો એ બગાડ્યું છે તો પ્રધાનમંત્રી મોદીજી ભી એ લોકોની સાથે વાત કરવા તૈયાર નથી તો આવું બધું જે થઈ રહેલું છે આપણા દેશની અંદર એક્ઝામ ની બાબત માં એ મને લાગે છે કે બોટ ખોટું થઈ રહ્યું છે તમને શું લાગે છે
હા તમે સાચી વાત કીધી કે જે છોકરાઓને જે મારવામાં આવ્યા તે એટલું ખરાબ હાલતમાં મારર્યા હતા કે આપણા ને આમ રડું આવી જાય ને એ છોકરો સચ્ચાઈ આ છોકરાઓ સચ્ચાઈ ના માટે જ લડી રહ્યા છે. કે ભાઈ એ લોકો ને જ એ આ બધું પેપર લીક થઈ જાય વારે ઘડીએ જે એક્ઝામનું ટેન્શન આવે છે. ને કેટલા છોકરાઓ તમે કીધું તેમ સુસાઈડ કર્યા છે તો આજે મા બાપ એ આટલા ભણાવ ગયા એ લોકો ફ્યુચર ના માટ જે પૈસા થી માંડીને જે એ લોકો પર જિંદગીની પૂંજી એ લોકોએ રેડી દીધી છે ને હવે જો સરકાર જો આ આ રીતનું એ લોકો પરિણામ આપે એક્ઝામનું તો એ બહુ ખરાબ કહેવાય એમ.
એકદમ સાચી વાત કે જે અત્યારે જે આંદોલન અને એ લોકોના સપોર્ટ ની અંદર, કેટલા બધા લોકો કાલે લાખો લોકો જંતર મંતર પર, ભેગા થયેલા હતા પણ એ લોકો એક બી. એટલે એક બી આપડા મિનિસ્ટર લોકો એની સાથે વાત કરવા નથી આવતી. છોકરાઓ સાથે. અને ત્યાંની પોલીસે તો જે ખરાબ વ્યવહાર કર્યો છે. કે એ લોકો પોતે પથ્થર ને એવ બધું લાવેલા હતા. અને એ લોકો એ. કરવા માંગતા હતા કે આ બધું છોકરા લોકો તોડફોડ કરી રહ્યા હતા. પણ એક બી છોકરા લોકો તોડફોડ કે કઈ નહીં કરતા હતા. બધા ભણેલા ગણાલા. આપડણે તેમ કે છે, કે લોકો લેઝી હોય છે અને જેન્ઝને. કઈ પડી નથી પણ કાલે જે. અમે ટીવી પર બધું જોયું રીલ્સ બધી જોઈ. ત્યારે આપણને લાગે છે, કે ના આ જેન્ઝમ થોડું તો એ લોકોમાં પણ છે, ભવિષ્યની ચિંતા અને એ લોકો ભી. સમજી રહ્યા છે, કે આજે જે આપણા દેશની હાલત. તે કેટલી ખરાબ છે, આપણા માટે બહ શરમની વાત કેહેવાય. કે આપડી મીડિયા. આ વસ્તુને કવર કરતી નથી અને ન્યૂઝમાં બતાવતી નથી. તમે અગર જોવં ને ટીવી ની અંદર તો ઓસ્ટ્રેલિયા નીધરલેન્ડ જાપાન એ બધા કન્ટ્રીના પત્રકાર અહિયાં ઈન્ડિયામાં આવીને એનું કવર કરીને આખા વર્લ્ડ ની અંદર બતાવી રહ્યા છે. કે આપણા દેશમાં શું થઈ રહ્યું છે. આપણા દેશની અંદર તો આ કરપ એટલું બધું વધી ગયું છે, કે પેપર લીક થયા તેના બી લાખો લાખો અને કરોડો રૂપિયા એ લોકો એ લીધા છે. ને આ બધું એમત તો નહી થાય ને આપણા મિનિસ્ટરો અને આ લોકો ના અંદર કશે ને કશે તો હાથ હોય જ ને. ખાનસરે બી એલોકના માટે અવાજ ઉઠાવેલો હતો. તો એમને પણ પોલીસ સ્ટેશનની અંદર એ લોકો એ જેલમાં નાખ દીધેલા હતા એટલે આપણા દેશની અંદર એમ લાગે છે. કે જે લોકો સાચું બોલે છે, ને તેનું કઈ ખરાબ પરિણામ જ એ લોકો લાવે છે. કાં તો એ લોકોને ટોર્ચર કરે છે, કાં તો એ લોકોને જેલ ભેગા કરી દે છે. એટલે મને તો છે, ને હવે વિશ્વાસ ઉઠી ગયો છે. કે આપણના દેશની અંદર જે થઈ રહ્યું છે. તો આપણેે સાચા હશું તો આપણને કોઈ સાથ આપશે કે નહી આપશે.
સાચી વાત છે, તમે બિલકુલ સાચું કીધું. કે આ ઘટના આખા દેશમાં બહુ મોટો ભાગ ભજવી રહી છે. પણ જે આ તમે કીધું તેમ જે આપણા દેશની સરકાર જે છે, તે તપાસ એજન્સી એ આમ તો એ લોકો કીધું છે, કે અમે સમગ્ર મામલાની તપાસ શરૂ તો કરી છે. પણ એનું કઈ રિઝલ્ટ દેખાતું નથી. ને જે લોકો સંડોવાયેલા છે, આ પ્રક્રિયામાં જે પેપર લીકેજ કરવામાં તે તેમાં પણ એ લોકોએ કોઈ કાર્યવાહી કરી નથી. વળી તેમાં વિદ્યાર્થીઓને મૃત્યુના સમાચાર. જે વાલીઓને જે વાલીઓના છોકરાઓ જે આજે સુસાઈડ કર્યું છે, એ લોકોને તો આજે જિંદગીનું એ લોકોનું તો આજે અ તમે ક તેમ સહરો એ લોકોનો અ એ છીનવાઈ ગયો છે. આ સરકારે કંઈક ને કંઈક તો નિર્ણય લેવો જોઈએ. તમે જેમ કીધું તેમ કોક્રોચ પાર્ટી એ લોકોની સાથે જે છે જે જે કરી રહી છે કે એ લોકોને સમર્થન આપી રહી છે ને લોકોને બધાને કે છે કે ભાઈ અમે તો અમારી સાથે છે. તો એ બી એક સારો જ નિર્ણય છે આજે નરેન્દ્ર મોદી ની જ્યાં જે સરકાર બની છે. પણ એ મને એવું લાગે છે કે ખાલી બાહ્ય દેખાવો એટલે તારો કે રસ્તો રસ્તા બનાવા કે આ કે દે કે એના પર ધ્યાન વધારે કેન્દ્રિત કરી રહી છે. બ એના બદલે તમે ક્ષણ પ્રત્યે થોડીક જવાબદારી રાખી હોત તો એ થોડું વધારે સારું કેહેવા તે છોકરાઓનું આજે આપડણે જે છોકરાઓ ઝનઝ છોકરાઓ છે તે આપણે ફ્યુચર તમે કે તેમ એ આપડા એ કહેવાય. તો એના બદલે એ કઈ જ કરી નથી રહી. ને આપડી એજ્યુકેશન સિસ્ટમ બી થોડી બદલવાની જરૂર છે. કે, આજે તમે કોઈ પણ આપણે તમે કીધધું એમ સમગ્ર ફિલિપિન્સ જે આ છે તે છે એ બધા જ લોકો આજે આના માટે અવાજ ઉઠાવી રહ્યા છે સાચી વાત છે. શું કરીએ પણ હવે આ કઈક તો આનો નિર્ણય લાવો જ જોઈએ તો જ નહી તો આ તો આપણા બધા છોકરાઓને વાલીઓ આજે આખી જિંદગી એમાં સફર થવું પડશે.
ના તમારી વાત એકદમ સાચી પણ મને લાગે છે આ વખ તેનું જે આંદોલન છે. તેમાં કઈ ને કઈ તો રંગ આવશે જ કેમકે જે રીતે મા બાપ પણ છોકરાઓને સપોર્ટ કરી રહ્યા છે ઘણા મોટા મોટા લોકો હમ્મ ક્રિકેટર કે આ આપડી બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં ના તો કોઈ એટલે કોઈ આવ્યા નથી. પણ આજે તો એ લોકોએ એ પણ કીધું કે એક વર્ષ લગીન બધા એક ક્રિકેટ મેચ પછી કોઈ બી આ એ લોકો જે શો કરે છે. ગીત ગાવાના કે જે હોય છે બોલીવડની ફિલ્મો કેમ કે બધું એ લોકો બેન કરો આપણે જેના આપણા હીરો માણીએ છીએ જે લોકો ની પછાડી આપણે આપણો સમય પૈસા બગાડીએ છીએ આજે એમાંથી કોઈ પણ લોકો એ લોકો ના સપોર્ટમાં આયવુ નથી જયારે બોલીવુડ ની કોઈ પિક્ચર રિલીઝ થવાની હોય તો હીરો હિરોઈન સિટી સિટી એ જઈને એ લોકો કેટલું બધું એનો પ્રચાર કરે છે આજે જયારે આ યુદ્ધ એને એલોકની જરૂર છે તો કોઈ એમને સાથ આપવા આયવો નથી. એટલે મને લાગે છે કે આ જે એ લોકો કરી રહ્યા છે. તેનું કઈ ને કઈ સારું પરિણામ આવવું જોઈએ તોજ આ બિચારા છોકરાઓનું આટલા દિવસની જે મહેનત છે જે લોકો તકલીફ ભોગવી રહ્યા છે. તેનું કંઈક અસર પડે તો ચાલો આજે તમારી સાથે આ વિષય પર વાત કરીને ઘણું મને સારું લાય ગ્યું. કે તમે પણ આપણા દેશ માટે આપણા બધાના વિચારો સરખા જ છે.
હ સારુ આવજો આવજો.